હલો શોક્રો છો વિપુલ દેસાઈ
બળગ
કઈ બાજુ હતા
અમદાદ દદા તમે
બસ અમદાવાદ તો હું પણ હતો અમદાવાદ માં કઈ બાજુ
રક્ષી આાલમો
બરોબર શું કરો ધંધા પોણી કેવું છે એમ
હ રોટ ભી વાજીી
હ જમી લીધું તમે જયું લીધું
હા મેજાનેલું
તો એમ
આમાં ત અભડ્યા હતાા કે તમેડને રૂટી સાઠ નબ કહ જ
એવું હોય આપડે એું બધું ક્યારેક ક્યારેક થાય તો હવે
હ એવુંને એમ ના
ઓર
અડી રાડી બી નમકો
બીું બસ શાંતિ છે તમારે શાંતિ
તમે શકમ જા હો
અમે બસ આ ભારે અમદાવાદમાં ગલ્લો નહી પેલો માસી નો
હા હા સિગરેટ પીવા ગયા છે
જ હતો
હ તો કો લેતા આવજો ને અમે મારે થોડુંક લેતા આવજો કક
એચોલી માં મને છ યાર ગરીબી હડે
એરી બચા ત લેતા હોય ને કરોડપતિ પાલ્ટી તમે દેખ્યા ભાઈ
કરોડપતિ અમે છો અમે બાપા રોડપતિ
ઓલે તો આવે માર ભાઈ હને એ લોકો કરને
હેલો બીજું સોંતી
ભીમ ના હ કોકલી તો આવે તો સંતિ હ ભીમ હે ભી મા ભી
અરા હ નબર શોંતિ છે એવો
એવું એમને
હોવે
તો એટ લો કર દો તો લેતા આવે બીજું શું
ને તમારે ભાઈ શું કામ કરે?
એ અમા દુકાનમાં યાજ મો કરો એમને હા
રેડી રેડી તમારે ઘરતી
કરતી ભ કરે છે હવે આ બુ પણ તમે રૂમ બોતા હોવા શું કરાવો
ના રૂમ તો મારો બેટો એમાં એવું કેહે
હા
કે તો આપડે બઉુ દૂર પડી જાય એવું હો
કી જગ્યાએ મને કહેતા હતા
ઓડવ અને વસ્ત્રાલ વચ્ચે હ
હમ
હમ
ઓઢવ ને વસ્ત્રાલ વ
ઓ ઓડવ અને વસ્ત્રાલ વચ્ચે
હા શું ભાઈ હવે શું ભાડું
ભાડુ ઈજ બીજું તું પોત્રીસો જેવું હે
હા
અહીયા યે ત્રણ જણાની લિમિટ હે
હા
અને ફ્લેટ ના અંદર હે
હા
ને લાઈટ બીલ આપડું
હા
હા
તો એ ચીન કે મન કે વાત કરને
હડે હું તમાર રૂમે આવું એટલે હું રૂબરૂ વાત કરીશ
હમ
પણ એમાં એવું હ કે ભાઈ લાઈટ બિલ એમાં કેવું આવે પંદરસો જેવું આઈ જાય
ભ બનેર શીું એ ન ના
ભાઈ યારમ ભાઈ મને જ કોઈ આવ તબ ક્યા નિકાલ દ હમ હમ
તો મિનિમમ લાઈટ બીલ મારે હામના આયવુ ચારસો ને એસી રૂપિયા લાઇટબીલ આયવુ એમાતો બસો તો આવે છે. સુધ આવે જ છે
હ હલો
એકસો એસી તો બદલ
હમ
હવે બેસો ત્રણસો બેસો ત્રણસો એટલુ લાઈટ બિલ માં ગણાયા કરે
બલો
અને મોટર ફરે મારે
દવી વાગાયથી
હા એટલે ત્રણસે ફોન બિલા ઘણું ના આવે હમ
હમ
મજી કરીને હું
નચી તો હવે હું દેખવા જવું રૂમ કેવો હોય એટલે ખબર પડે હવે આ આટું ઝાટું રૂમ ના પઈ આપણને એટલા બધા પૈસા લઈ લે ગ મજા ના આવે નહીં યાર
ઈ ભાઈ બારે ગયો હે ઈ આવે એટલે બતાવે
હમ ક હાલ વિડીયો બી ઉતારીને આવે કમ્પલેટ આમ
હમ
હમ
બરોબર બીજુ બો
પાચેલો કિલોમીટર તણ ત્રણ કિલોમીટર છે વધારે ન ઈ થાય
બે ત્રણ કિલોમીટર નહીં વધારે થાય છ સાત કિલોમીટર
પોચ થાય બધા જ ના થાય ઓડવ ની વધ જ ના થાયને બા
હ વસ્ત્રાલ જ સાડી ચાર કિલોમીટર થાય કાકા
હા તો હા સોના ચાર હયા જોબ હે લાગ
ટું
તઈ ચખ
એઈ બાજુ નઈ આ બાજુ વસ્ત્રાલ થી આગળ જતા
વસ્ત્રાલ થી આગળ લવાનું શ મનમાં ગય મન હવે ને
રિંગ રોડ ઉપર આવ્યું
હમ
હમ
હાાલ એરિયા હાર મસ્ત ચાલ છે મસ્ત એરિયા
પણ એ ડાકુ વાળો એરિયાે
એટલે
હમ ભાઈ વાત કરે છે ને એ લૂટેરાવાળો ને એવો બધ ગોંજા આપીએ ને એવું બધું
તોઈ જ નહી આવમ
એટ
તો બ બેી જગ્યા આપ પણ વાત કરતો મેં બી જગ્યા વાત કરે તો
એની જગ્યા હે ગી દું તને
એ નની આપમણે એમ કીધું કે ભ બી બીજાની વાત કરીમાં
ના બીજી જગ્યાએ ન એ જગ્યાએ કીધું
એ ગયાડ ન પછ એ એરી કોલ ન ત
હમ્મ
હમ્મ બ ગણ ચક સં ગણ
બરોબર બીજું કો
બી ગલે તો ગ ધનમ
દપમાં બેઠો ત દુપને
અ અ અ જ
તો તમારે દુકાનો જવાનો ટાઈમ કેટલા વાગ્યાનો
એ મી છ વગ
એવું એમ
હમ્મ
તો ઠંડુ પણી તો ઉપર પોગાડી જ જો રૂમ ઉપર
હા તમે છેઠાવાળ એટલે તમને ઠંડુ કોણ તોધું મળી જાવ હ હા ઑ કોક લઈ ના તો ઠંડુ પાણી બધું મળી જશે
ના એજ એવું બધું મારું બટું નહી થતું ભાઈ
નીચ નાચન થાય
એમાં મજા નઈ આવતી ન ન એમાં મજા નઈ આવતી
મજા લાવવી પડે
મજા એમને એમ ન આવે પપ્પા
મજા તો શમાન છેાર લાભી પડે
હમ્મ
તો તમારેને સહાર ને બેન ચાલુ થઈ ગયું છે પહિ તમારે ચાલુ કરી નાખજો ટાસ્ક નું
હહ.
આવીમ સારી રીતે શુદ્ધ ભાષામાં બોલું એટલે બધા ને ખબર પડે ને એમ
એ વા તો
આપડી લેંગ્વેજ તો હવે તમને ખબર જ આટા એવી હો બધાને ખબર ના પડે
એ વાત હા
હા એન
એ બ બસ એક પગતું કરી રૂમ ઉપર ચલું રહું
હમ્મ
હમ્મ હમ્મ
તો એ ઘ ઘણામાં અચનાય
પગત્યા હવે ચડી ગયો હવે શું ગણવું કહ
એટલ તમેર તમે તાર વળ ના જયાર
હમ્મ
તમે
તમે કેમ ના વળી ગયા બરોબર બરોબર
ઓહ
બીજું કપડાં પપડા ધોયા કે નહી ધોયા
એ તું જોઈ
હું તો શમનેતો હું તો એક બેેમ ધોઈ આવી મારો શ પે એજું જોયો બોલતો
સ્વીકારુ
એ શું તો અહિયાયા પો જોઈને મિ તો બુકા હું કિયો તો એ મારે ઉપડી. મેં તો નહી શે તન બતા ગ આટલો બધાયો નલજમક હા તું એ મન ખબર હે ને. વિજય ના, કેમ ખબર તો પસ તોજુ તો જોય.
હા.